ક્રિષ્ણમે
એકદ મજામાં હમણાં તો બધા ઘરે છે અને મતલબ હમ જે મતલબ નવું વસ્તુ આવ્યું છે ડિજિટલ પેમેન્ટ તો તેના ઉપર બધા વાતચીત કર્યા કરે છે કારણ કે ડિજિટલ પેમેન્ટ ખુબ જ સારી વસ્તુ છે વાતચીત મળી અમને અને ડિજિટલ પેમેન્ટથી મતલબમાં ખુબ જ વધારે સારી રીતના ટ્રાન્ઝેક્શન એવ બધું કર્યા કરીએ છીએ અમે કારણ કે ડિજિટલ પેમેન્ટ મતલબમાં અમારા જે કરિયાણાની દુકાન ચાલે છે તો કરિયાણા દુકાનમાં ખુબ જ વધારે એવું અમને ઉપયોગી થયું છે કારણ કે જે મતલબ છૂટાની મારામારી હોય છે તો એ મારામારી ઠીક કરીને મતલબ આપડે ખુબ જ વધારે એવું છૂટાની છૂટા પૈસાની મારામારી કરવી પડતી નથી કારણ કે ડિજિટલ પેમેન્ટ ના કારણે છે ને લોકોવે ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરી દેતા હોય છે અને જેથી કરીને ડિજિટલ પેમેન્ટમાં શું હોય કે મતલબ આપણે ડાયરેક્ટ આપડા બેંકમાંથી જ પૈસા કટ થઈ જાય છે બીજા પછી ડાયરેક્ટ માંગવું પણ પડતું નથી અને મતલબમાં જયારે આપણે પૈસા એ ચુકવા નેવા હોય તો ત્યારે આપણે મતલબ પૈસા બેંકમાં ઉપાડવા જવું પડે પરંતુ ડિજિટલ પેમેન્ટ ના કારણે શું થાય કે આપડા બેંક અાઉન્ટમાંથી ડાયરેક્ટ જ પૈસા કઠી જાય એટલે ડિજિટલ પેમેન્ટ મને ખુબ જ સારું લાગ્યું પરંતુ અમુક લોકોને બધાને હજુ પણ એવું લાગે છે કે ડિજિટલ પેમેન્ટ એ ફેક વસ્તુ છે તો તમારે શું કેવું છે આ ડિજિટલ પેમેન્ટ ઉપર
હા ભાઈ ડિજિટલ પેમેન્ટ તો ખુબ સારી વસ્તુ હમણાં તો આજકાલના આધુનિક ખૂબ સારું જ છે કારણ કે તમે જે કીધું કે આપણે ઘણા બધા કાર્ય ડિજિટલ પેમેન્ટ આપણા ખૂબ સરળ રીતે અને ખૂબ ટૂંકા સમયમાં આપડણે કરી શકીએ છીએ કારણ કે ડિજિટલ પેમેન્ટ હમણાં આજકાલના આધુનિક બાળકો એટલે કે જેલી અઢાર વર્ષ જેટલા ઉંમરના જે બાળકો હોય છે તે લોકો માટે ખુબ સારું વસ્તુ બની ગયું છે કારણ કે આજકાલના જે યુવાનો છે તે લોકોને અઢર વર્ષ થઈયા પછી ઓલાનન્ટ યુઝ કરવું જોઈએ અને બધું જ પછી એ લોકોને યોગ્ય પ્રકાર ન પેલો મળવું જોઈએ કારણ કે તમે જાણો છકે આ ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ સારી વસ્તુ ગણે છે કારણ કે ઓનલાઈન પેમેન્ટના લીધે આપણે ઘણા બધા કાર્યો આપણે ઘર બેઠા ઓફિસ વર્ક કે પછી આપણે ઘણી બધી ઓનલાઈન શોપિંગ પણ એના લીધે કરી શકીએ છીએ કારણ કે ઓનલાઈન શોપિંગમાં તમે જાણો છો કે આપણે ઓનલાઈન પૈસા પણ દરેક કિલોના પૈસા નાતો કરી શકીએ આપણે ઓનલાઈન વસ્તુ ખરીદીએ છએ કોઈ કંપની માંથી તે પણ આપણે યોગ્ય રીતે કરી શકતા હોય છે અને બાકી તો તમે જાણો છો કે ઓનલાઈન જે સુવિધાને મળી છે ડીશમાં તે ખૂબ સારી છે કારણ કે ઓનલાઈન પેમેન્ટ લીધે આપણે જે વ્યવહારો મોટાભાગે આપણે રોકડમાં જે કરતા હતા વધારે એ હવે ઓનલાઈન થઈ ગયા છે અને ઓનલાઈનને લીધે આપણને ઘણી બધી આપણને તકલીકોો દૂર થઈ ગઈ છે કારણ કે આપણે જે પહેલાં રોકડ જે બધ વ્યવહાર કરતા હતા ત્યારે આપણે ઘણીું બધી લાંબે મુસાફરી કરવું પડતું હતું અને આપણે કશે આપણા જે જે આપણે વ્યવસાય માટે બધા ધંધા જે બિઝનેસમેન વાળા લોકો હોય છે તે મોસ્ટલી તે લોકોને મુસાફરી ખર્ચ લંબવો પડતો કારણ કે એ લોકો ત્યાં જોવું પડતું પછી ત્યાં જઈને લોકોશમાં વ્યવહાર કરવાો પડતો તો પરંતુ હવે દરેક જ એ લોકો કે એ લોકો જ પોોતાના ગોડાઉનમાં બેસીને એ લોકોના ગોડાઉન સુધી એ લોકોના જે ક્યુ આર કોડ એ લોકો મોકલી દે છે તેમાંછ ડાયરેક એક મિનિટમાં કે પછી ત્રીસ સેકન્ડમાં એ લોકો પૈસા ટ્રાન્સફર કરી દે છે કે ડાયરેક્ટ થઈ જશે એટલે કે આવો મુસાફરી એનો ખર્ચ પણ બચી જાય છે અને યોગ્ય સમયમાં એ લોકોને મળી બી જાય છે પેમેન્ટ એમ અને આપણને જે આપણે મોટા જો આપણે વ્યવહાર કરશું તો આપણને થોડા ટકા ડિસ્કાઉન્ટ પણ મળવાનું જ છેમ એટલે કે ઓનલાઈન પેમેન્ટ ખુબ સારી વસ્તુઓ મળ તો બની ગઈ છે કારણ કે આજકાલ ના આધુનિક યુવાનો બધા મોસ્ટલી ઓનલાઈન પેમેન્ટ ન વધારે યુઝ કરે છે અને જે લોકોને આવી ઓનલાઈન પેમેન્ટ વિશે માહિતી ન મળી હશે તે આજકાલના કે જે મોસ્ટલી આજુબાજુ વાળા જે આજુ લોકો હોય છે તે એ લોકો સમજાઈી જવું જોઈએ કારણ કે એ લોકો પણ યુઝ કરશે તો એ લોકો માટે ખુબ સારું છે એ લોકો સમય પણ બચશે અને એ લોકોને સારું મહવ ૂ ઉપયોગ થ થઈશે કારણ કે તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટ ફાયદો છે અને શું ગેરફાયદો છે ફાયડોમાં છે કે આપો સમય બચશે અને યોગ્ય રિટી આપણે ટ્રાન્સફર કરી શકી કારણ કે ઓનલાઈન પેમેન્ટ આપણામાં બી હોય એલેેલું હોવ જોઈએ સુવિધા અને સમયવાળ વ્યક્તિમાં પણ એ બધી સુવિધા હોવી જોઈએ તો આપણે એમાં ટ્રાન્ફ કરી શએ બાકી નહી કરી શકશો કારણ કે હવે ઓનલાઈન પેમેન્ટમાં તમે જાણો છો કે ઘણા બધાધ ફ્રોક પણ શોટ થઈ જશે કારણ કે આપણા પા ઘણા બધા એસએમ એસ એ બધું ઘણું બધું આવે છે અને જેના લીધે આપણને એવા બધા અમુક લોકો એમ બધેલું પેલું થઈને એટલે કે લાલચમાં આવી નઈ ને એ લોકો આવા ઘણા બધા એસએમએસ ખોટા ફ્રોડ જેવા એસએમએસ આવે છે આપણા મોબાઈલ માટે એના ઓટીપી આપણા નંબરને લાગે આપી દે છે અને પછી એ લોકો બધાં ઘણા બધાં. હેક કરતો હોય આપણા એકાઉન્ટ હેક કરી લે છે અને પછી એ લોકોના જે પણ એ લોકોના બેંક અકાઉન્ટમાં કે પછી અન્ય પેલુમાં જે અ પૈસા હોય છે એ લોકો ઉપાડી લે છે કારણ કે એના લીધે આપણા ઘણાં બધાં આપણા પરિવારના જે સદસ્યોના બધાં બેકમાં જે અકાઉન્ટ નંબર હોય છે તે પણ એ લોકો પેલું કરને એ લોકો ઉપાર લે છે આજકાલ હેકર્સથી આપરે બચવું જોઈએ અને આવ બધું આપડે ગમે ત્યાં પોટ એટલે ગમે તેને ઓટીપી શેરની કરવો જોઈએ અને યોગ્ય વેલીડવાળું વસ્તુઓનું જ શેર કરવું જોઈએ ઈનવેડ વસ્તુઓમાં આપનાં ઘણાં બધાં પ્રકારનાં માર્જિન બતાવે છે એટલે એ લોકોથી દૂર રહેવું જોઈએ કારણ કે આપણેે જો આવું બધું કરીશું તો પછી શું એટલે પેલે એટલે કે આપણે બધાં લોકોને શીખવવું જોઈએ કેવી રીતે ઓનલાઈન પેમેન્ટ કરવું જોઈએ ને કેવી રીતે નકારવું જોઈએ કારણ કે ઓનલાઈન પેમેન્ટનું પૂરતું જ્ઞાન હોય તોજ આ ઓનલાઈન પેમેન્ટની સુવિધા એ વાપરવી જોઈએ. અને બાકી તો તમે જાણો છો કે આપણે જે પિન આવે છે આપણે રાખીએ છીએ સેક્યુરિટી પાસવર્ડ એ પણ આપણે યોગ્ય કોઈને બતાવીની જોઈએ કારણ કે આપણે ગમે ત્યારે આપણે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરીએ તો પછી આપણે સ્કેન કરીને ગમે ત્યાં આવી દુકાનોમાં કે પછી હોટલોમાં ત્યાં ખાવા જઈએ ને પછી આપણે બિલ ચુકવીએ તો પછી આપડે આવું પીન આપડે બધાને દેખાય તો આપડે લખીએ તો પછી ઘણાં બધાં લોકો જોઈ પણ લે છે એટલે કે આવાં બધાં ઘણાં લોકોથી દૂર રહેવું જોઈએ અને યોગ્ય રીતે કોને દેખાયની તે માટે આપડે પીન નાખવું જોઈએ કારણ કે આપણે પીન જો શેર કરી દઈએ તો પછી આગળ જતા આપણને બેંક અકાઉન્ટના પૈસા બધાં ઘણાં બધાં લોકો હેક કરીને આપણે ઉપાડી લઈએ છીએ આપણે એટલે કે એ જ યોગ્ય રીતે જોવું જોઈએ અને સર્વ કરવી જોઈએ. કારણ કે આપડે જમણા પિન શેર કરી દેશું તો પછી બીજા લોકો શું વિચારશે આમ એટલે કે આવી બધી જે નાની નાની બાબતો છે આપડે યોગ્ય રીતે ધ્યાન રાખવી જોઈએ ને યોગ્ય રીતે ઓનલાઈન પેમેન્ટનો યુઝ કરવો જોઈએ. બાકી તમને તો ખબર જ હશે કે ઓનલાઈન આપણે ઘણી બધી વસ્તુમાં કામ આવી જાય હુ તમને ઓનલાઈન પેમેન્ટ કોઈ આકસ્મિક જગ્યા પર તમને જે કામ આવેલું હોવે
હા ભાઈ, ઓનલાઈન પેમેન્ટ અમને ખૂબ જ વધારે આકસ્મિક જગ્યાએ કામ પણ આવેલું કારણ કે ઓનલાઈન પેમેન્ટ જયારે મતલબમાં અમે નવા નવા યુઝ કરતા થયા હતાં તો ત્યારે મતલબમાં શું થયું હતું કે અમે પેલા બધું કેશ થી ટ્રાન્ઝેક્શન કરતા હતા અને જયારે પણ કોઈ પણ જગ્યા અમે ફરવા જ તો પૈસાને એવું કોઈ દાખી ઉસા એવા લઈ જતાં હતા અને કોઈ વસ્તુ અમને ગમી જતું હતું તો ત્યારે મતલબ અમે પૈસા ઘરે જ ના મૂકયાવલો હોય તો અમને ત્યારે ખૂબ જ એવી તકલીફ થતી હતી કે તે વસ્તુ ગમી જાય અને અમારથી ન લેવાતું કારણ કે અમે પૈસા ત્યારે ન લાવતા હતા પરંતુ ઓનલાઈન પેમેન્ટના કારણે એ વસ્તુ સારું થયું. કે મતલબ અમે જયારે આ વખતે ગયાં અને મેળામાં ગયાં અને અમને કોઈ વસ્તુ ગમ્યું પરંતુ અમારી પાસે પૈસા પૂરા થઈ ગેલા હતાં કેશ તો મતલબ મારું ઓનલાઈન પેમેન્ટ ચાલતું હતું તો જેથી કરીને તે વસ્તુ અમે ત્યારે જ ખરીદી લીધું અને ઓનલાઈન પેમેન્ટ અમને ત્યારે કામ લાગ્યું જેથી ઓનલાઈન પેમેન્ટ મને ખૂબ જ વધારે ધુમિયો અને ઓનલાઈન પેમેન્ટ આ ડાયરેક્ટ આપડા પૈસા અંંદરથી નીકળી જાય છે બેંકમાંથી એટલે આપણે પૈસાની પડી જવાના, ફાટી જવાના, કોઈથી ચોરી થઈ જવાનો ભયતો નીકળી જ જાય અને જેથી કરીને ઓનલાઈન પેમેન્ટ મને ખૂબ જ વધારે ગમ્યું અને જયારે પણ આપડા ફોનને એવુ ચોરી થઈ જાય તો પણ આપડે ઓનલાઈન પેમેન્ટ એલોકો યુઝના કરી સાય કારણ કે આપરી જે પિન હોય તો તે પિનથી જ એ લોક ઓનલાઇન પેમેન્ટ નો ઉપયોગ કરે છે એટલે ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ જ સારી વસ્તુ છે મારા તરફથી તો એટલે બધાંને કઉ છું ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરે.
હા ભાઈ, એટલે કે ઓનલાઈન પેમેન્ટ આપણને ઘણી બધી વસ્તુમાં કામ આવે છે અને યોગ્ય રીતે આપરે બધું પેમેન્ટ આપણે સારી રીતે કરી શકીએ છીએ. એટલે કે આપરે ધ્યાન રાખવું જોઈએ કે આપરે આ કોઈ આપણે જે પિન રાખેલો છે કોઈને શેરની કરવો જોઈએ ને આપણે જે આપણને યાદ હોવો જોઈએ એટલે મોસ કે આપરા ઘર લોકોને ખબર હોય તોજ ચાલે પરંતુ આવા ધણાં બધાં સદ ગમ્મે તે આપરે જ. જાણની કરવું જોઈએ કારણ કે આગળ જતા આપણે નુકસાન થવાનું છે બાકી ઓનલાઈન જે પેમેન્ટ આવ્યું છે તેતો ખૂબ સારું છે અને આપણા ઘણાં બધાં દેશ ઘણાં બધાં એવા કાર્યો હોય છે બઘાં મિકદેશ. પણ હોય છે. ત્યાં આપણા ઘણાં બધાં પ્રકારનાં કાર્યો એવું ઓનલાઈન જ કરે છે કારણ કે આજકાલના જેટલો આપણા હાથમાં રોકડ હશે રોકડ ઓછી હશે તેટલો આપણા હાથ એમ સારું કહેવાય કારણ કે રોકડ જે આપણે ઓછી વાપરશું તે ચોરી થવાનો ભય પણ ઓછું થશે કારણ કે પેલાના સમયે જાણો છો કે પેલાતો જો થવાનો ભય ખૂબ વધી ગયો કારણ કે બધાં લોકો રોકડજ યુઝ કરતા અને બધાંને યોગ્ય રીતે આવુંજ પેલુ કરતા જેથી કરીને ચોર ચોર ચોરી કરવાનો યોગ્ય રીતે કરી શકી છ છે એમ એટલે ઓર્ડર ઓનલાઈન પેમેન્ટને લીધે આપણે યોગ્ય ચોરી થવાનો ભય પણ ઓછ અ એટલે કે ઓછો થઈ ગયો છે. અને ઘણા બધા લો તો હવે તો મોસ્ટલી ઘરે પણ રોકડ ઓછી રાખે છે અને મોસ્ટલી બેંકમાં કે પછી અન્ય પેલુમાં એ લોકો રોકાણ કરે છે અને તેના પર લો ઘણું બધું વ્યાજ પણ મળે છે મારે તો એજ કેવું છે કારણ કે ઓનલાઈન પેમેન્ટ તમે જાણો છો કે આપણે ઘણી બધી બાબતો અને આપણે યોગ્ય રીતે એને યુઝ કરી શકીએ છે. એટલે ઓનલાઈન જે પેમેન્ટ આપણે કરવાના હોય તો ઘણી બધી જગ્યાએ નહીં પણ થઈ કારણ કે આપણે ઓનલાઈન પેમેન્ટ જો યુઝ કરશું તો આપણે યોગ્ય માટે ઇન્ટરનેટ હોવું ખૂબ જરૂરી છે કારણ કે ઇન્ટરનેટ જો સારું નહીં રહેશે તો પછી આપણને આગળ જવાનું મુશ્કેલ થવાની જ છે એમ એટલે કે ઇરને ઇન્ટરનેટ હોવું ખૂબ જરૂરી છે. કારણ કે આપણા ડુંગર પ્રદેશોમાં કેથે ફરવા જાય તો પછી ત્યાં ઇન્ટરટેન નહી ચાલે એમ કારણ કે નેટ વગર કોઈ કશું શક્ય જ નથી એમ કારણ કે ઓનલાઈન પેમેન્ટ માટે સુવિધા સૌથી મહત્વપૂર્ણ આપણું નેટવર્ક હોવું ખૂબ જરૂરી છે કારણ કે ડુંગર શહેરોમાં આપણુ નેટવર્કની પકડે તો પછી આપે એટ પછી આપણે ઓનલાઈન પેમેનટ સહારો લઈએ તો ની ચાલે એમ એટલે કે આપણે ડુંગળ પડોશો મા જઈએ તો આપણે યોગ્ય રીતે ધ્યાન રાખવું જોઈએ કે ત્યારે થોડું ઘણું કેશ લઈ જવું જોઈએ ને યોગ્ય રીતે તેની એટલે પેલું કરવું જોઈએ કારણ કે ત્યાં પછી આપણને કેશ થોડું ઘણું કામ આવશે એમ એટલે કે આપણે જો ઓનલાઈન પેમેન્ટ યુઝ કરશું તો પછી ઇન્ટરનેટ ખૂબ ખૂબ જરૂરી છે કારણ કે આપણે ઇનટરનેટનને જ વગર આપણે પેલું પેમેન્ટ કરી દઈશું કોઈને પેલુંમાં તો પછી એ ટ્રાન્ઝેક્શન ફેલ બતાાવશે અને ગમે ત્યારે આપણનેઈશુ ઇસ્યુ જોવા મળશે અને તે પૈસા પાછા આપણા રિટર્ન પાંચ છ દિવસ પછી આવશે એમ એટલે આપણે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે બાકી તો મારે જ કેવું છે. બાકી તમને બાકી તમે કોઈ આવા ડુંગળ પરેદેસોરમાં ફરવા ગયા ત્યાં તમને ઇન્ટરનેટ કશે કોઈ તમને આવો કોઈ વાર ધોકો આપેલો કે ઓનલાઈન પેમેન્ટ
હા ભાઈ અમે મતલબમાં જયારે રતનગઢ ફરવા ગયા હતા ત્યારે એવો જ કિસ્સો બનેલો અમારી સાથે કારણ કે ત્યારે મતલબ અમે છે ને અમે શું કર્યું હતું કે પેલા મતલબમાં જે પૈસા અમે લઈ ગયેલા તે પૈસા અમે છે ને કેશ લઈ જ નહી ગયેલા કારણ કે ઓનલાઈન પેમેન્ટના ઉપર અમે પૂરો ભૂરોસો હતો કે ઓનલાઈન પેમેન્ટ અમે સારીતના ઉપયોગ કરી શકીશું પરંતુ ત્યાં જઈને ખબર પડી કે ઓનલાઈન પેમેન્ટ ત્યાંના લોકો ઉપયોગ કરતા જ નથી અને ઓનલાન પેમેન્ટ આપણે ત્યારે જ ઉપયોગ કરી શકીએ જ્યારે આપણે આપણે ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરતા હોય અને સામે વાળો પક્ષ પણ ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરતો હોય અને જો બંને પક્ષ ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરતા હોય ત્યારે જ આપણે ઓનલાઈન પેમેન્ટ ન ઉપયોગ કરી શકીએ છીએ બાકી નહી તો શું થાય કે મતલબ આપણે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા હોય ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા હોય તો આપણે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ ન કરી શકીએ એટલે મને તો ત્યારે ખુબ જ ખરાબ લાગ્યું કારણ કે તેંના લોકો ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા જ ન હતા અને અમારે પાસે પૈસા હોવા છતાં પણ અમે કોઈ પણ વસ્તુ ખરીદી પણ ના શકતા હતા એટલે મતલબ આપડો દેશ એટલો બધો વિકસિત થયો નથી જેથી કરીને આપણેે બધી જગ્યા ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ ના કરી શકીએ એટલે મે એવું કહું છું કે આપણે થોડું કેશ પણ રાખવું જોઈએ જેથી કરીને આપડ ઓનલાઈન પેમેન્ટ સારી રીતના ઉપયોગ કરી શકીએ
હા ભાઈ એટલે કે ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે અને ઓનલાઈન પેમેન્ટ ને યોગ્ય રીતે આપણે યુઝ કરવું જોએ અને ઓનલાન પેમેન્ટ આપણા દેશમાં વિકસીત કરવું ખુબ જરૂરી સારું તો ભાઈ મળે પાછા આપણેે બધી આપણે ઓનલાઈન પેમેન્ટ વિશે પાછા થી આગળ જતા વાતચીત કરીશું
હા ભાઈ ચાલો મળીએે
હા